હા વીતીબેન શું કરો છો?
બસ બેઠા છીએ. અને પેલું કેવું ક્રિકેટ મેચ મેચ હતી ને ચાલે વુમન્સ ની.
હા હા હા. અચ્છા હાઈલાઈટસ જોતાતા કે પછી.
હા હાઈલાઇટસ હાઈલાઈટસ.
અચ્છા હા કઈ મતલબ કાલ મેચ હતી હતી ઓ ડિ યાઈ કે ટી ટ્વેન્ટટી.
ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ચાલે છે ને વુમન્સ નો.
અચ્છા અચ્છા હા હા એ મગજ માંથી જ નીકળી ગયું તું.
હા એ જોતી હતી, આમ સ્ત્રીઓ સ્પોર્ટસ માં પણ આમ ઘણી આગળ વધી જઈ.
ડોમિનેટ ફી મતલબ ડોમિનેટ કરે છે હવે.
હા.
સારી બાબત છે આપણ.
હા.
હા, બાકી તો હાલ તો ફૂટબોલ વર્લ્ડ કપ પણ ચાલે છે.
હા હા ફીફા.
જો તમે?
ના ના મને વધારે ક્રિકેટ ને એવું જ ગમે. ફુટબોલ નહી જોતી હું.
ઇન્ડિયામાં તો આમ જોવા જઈએ તો ક્રિકેટ વધારે ચાલે થોડું.
હા.
સ્પસ કરતે.
હા, અને સ્પોર્ટ્ કેવું કે તમે આમ મહેનત કરો ને તો તમારી ફિઝિકલ હેલ્થ સારી થાય.
હમ હમ હમ, હા એ વાત સાચી, પેલું તમે અલગ થી એક્સરસાઇઝ કરો અને સ્પોર્ટ્સમાં તમારું શું રુચિ હોય મતલબ જે સ્પોર્ટ્સ ત ગમતું હોય. મતલબ પેલું કરો ને તમે. બોડી બી ફિટ ર તમારી.
હા, અને મને તો કેવું આમ ટેબલ ટેનિસ નો વધારે શોખ છે.
અચ્છા ટેબલ ટેનિસ હા.
હા, રમવું બહ ગમે, કેમાં કેવું તમારે આમ કોન્સન્ટ્રેટ માઇન્ડ જોઈએ કે બોલ ક્યાં પડશે ક્યાં જશે. ક્યાંથી હું મુમેન્ટ કરું, અને જયારે બોલ ટેબલ પરથી તમારી સામે આવે ને, ત્યારે આમ ઘણું જ કોન્સન્ટ્રેટ કરવું પડે કે બોલ
ત્યા જ હશે, કેમ કે શોર્ટ ડિ શોટ પ મતલબ આપડે મારીએે પણ થોડું જોરથી ને, એટલે કો એટલું મતલબ કોન્સન્ટ્રેશન તો જરૂરી છે.
હા અને કેવું એમ કોન્સન્ટ્રેટર કોન્સન્ટ્રેશન વધારવામાં પણ મદદ કરે.
હા, એ ભી છે
હા
તો વુમેન વ વર્લ્ડ કપમાં શું લાગે તમને કોણ જીતશે?
મારે માટે તો ઇન્ડિયા જીતશે જ
એ તો આપડે તો ઈન્ડિયા ને જ સપોર્ટ કરવું પડે
હા, કેમ ભ સારું સારું રમી રહ્યા છે, એ લોકો
અચ્છા હા એ તો છે, ઇન્ડિયા તો ડોમિનેટ કરે જ છે
હા
બાકી કોઈ શું કેવાય ફેવરેટ વુમેન્સ ક્રિકેટર
સ્મૃતિ મંદના
એ તો વર્લ્ડ ની મતલબ વર્લ્ડ ક્યાં ઇન્ડિયા ની તો ફેમસ જ છે, અને ફેવટ પણ છે હા
એમ ચો્કખું છું ક્યાંથી મારે એને ખબર જ ના પડે
હા, હા એજ એજ એજ ગેપ કાઢી નાખે ગમે ત્યાંથી
હા, અને હાલ તો કેવું કે હા, બોલો બોલો
મેં તો વુમેન્સ મતલબ વર્લ્ડ કપ નહી જોયો બટ આરસીબી માં છે, ને તો એની જોઈ લે જે રમતી હોય ને મતલબ આમ સેમ વિરાટ કોહલી જેવું
હા એ જર્સી નંબર પાછો એ
એટીન જ છે, અને રમે પણ આરસીબી માટે
હા હા અને સ્પોર્ટ્સમાં આપણે જોવા જઈએ, તો એઝ અ કરિયર ઓપ્શન પણ આમ સારું છે, તમે આગળ જતા ફ્યુચરમાં સારું કરી બનાવી શકો છો, એમાં જો તમે એક ફોકસ સાથે એને રમો અને ડિસિપ્લીન સાથે રમો ને તો આમ ઘણું સારું કરી શકો ભવિષ્યમાં
હા, એ તો છે, બટ એના સાથે સા એક્સ્ટ્રા ઓર્ડિનરી હોવું જોઈએ કેમ કે અત્યારે મતલબ આપણે જોવા જઈએ, તો સ્પોર્ટ્સમાં તો ઘણા બધા લોકો રમતા હોય આપડે મતલબ ક્રિકેટની જ વાત કરીએ ને આપણેે કોમ્પિટિશન બઉ નેક્સ્ટ લેવલની
હા, ઘણી જ કોમ્પિટિશન જોવા મળે એટલે ઘણી મહેનત કરવી ત
ઘણી મહેનત કરવી પડે અને તમારે અંદર કઈક એવું એક્સ્ટ્રા ટેલેન્ટ હોવ જ જોઈએ, જેમ કે આપડે ક્ર ક્રિકેટની વાત કરીએ, એમ એસ ધોનીમાં કીપિંગ ન જે ટેલેન્ટ છે,
હા, તમારે આમ જસ્ટ પોઈન્ટ સેકન્ડમાં ડાયરેક્ટ એ બોલ અઢડી દેશે
એજ ને એ મતલબ બધા લોકો બોલ મતલબ રિસીવ કરે એ રિસિવર નહી કરતા હાથમાં સીધો સ્ટમ્પિંગ સૌથી ફાસ્ટ સ્ટમ્પિંગ એમનું જ છે, ને
હા, મારો ફેવરેટ પ્લેયર છે
મારો પણ એમ
હા હા
બટ અત્યાર હા, બોલો બોલો બોલો
અને સ્પોર્ટ્સ તો કેવું આમ મેન્ટલ હેલ્થ માટે મને આમ સારું કહેવાય.
હા, એ તો વાત સાચી હવે હું જ મતલબ મારી પોતાની વાત કરું તો હમણાં શું જોબ કરતો હતો, તો ક્યાંય બહાર નતા ગયા હમણાં થોડા ટાઈમથી અને હવે કેવું વેકેશન નો ટાઈમ ને તો બધા ફ્રેન્ડ્સ ઘરે ભેગા થયા ક્રિકેટ રમ્યા, મતલબ રેગ્યુલર કલાક દોઢ કલાક રમીને તો અલગ જ માઇન્ડને પેલું
હા પીસ મલી જાય હા બોવ જ આમ ફીલ એકદમ હા એટલે આમ સારુ મજા સપોર્ટ કરતી હોય છે, લાઈક જુઓ ને કે અમારે અહિયાં યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સનુ એ આવે સ્પોર્ટ્સ ડે ત્યારે બધી ગેમ્સ રમાડે અને ત્યાંથી પાછા નેશનલ લેવલે પણ રમાડવા લઈ જાય અને એમાં પાછું પેમેન્ટ પણ તમને આપે કે તમે આટલા દિ તો એના પણ પૈસા મલે પાછું
આ એ કેમ કે જી જેન્યુલી રમવા માંગતું હોય એને એને તો મતલબ એક અલગ પેલુ મલે ને શુ કેવાય ચાન્સ મલે એક
હા. અને પોતાની આમ એ પ્રેઝન્ટ કરી શકે જે ટેલેન્ટ નોવો
અને ઇન્ડિયામાં તો આમ ઘણા સ્પોર્ટ્સ છે, લાઈક કીકેટ લઈલો કબડ્ડી પણ લઈ લો પછી હોકી લઈ લો
હા હોકી તો નેશનલ ગેમ એટલે ફેમસ તો થવાનું જ
હા. હા અને બેડમિન્ટન પણ લઈ લો તમે
અચ્છા હા આઈપીએલ જુઓ છો તમે એમાં કઈ ફેવ ફેવરેટ ટીમ છે.
સી એસ કે
અચ્છા સીએસ કે છે, એમને
હા.
એ બી મતલબ એમ એસ ધોની ના લીધે જ હશે
હા ફેવરેટ પ્લેયર
હમણાં તો તો જે વખ જે મતલબ હમણાં જે આઈ પી એલ ગઈ તમે જોઈ નહીં હોય
જોઈ.
મતલબ ધોની નતો રમતો એટલે કીધું ના જોયું હોય.
ના ના એટલે કેવું કે આમ ડેલી આપડે એ પ્લેયર ની રાહ જોઈને બેહી રહ્યા હોય કે આવશે રમ સે અને જયારે રમે ત્યારે આપણા મનને આમ અલગ જ પ્રકારની શાંતિ થાય હા એને સિક્સ મારી એને ફોર મારી
હા એજ મેદાન માં ઉતરે ને તો બી મતલબ અલગ થાય કે ભય
હા હા હા હા એટલે સ્પોર્ટ્સમાં તમે આમ ખ્યાતિ પણ મેળવી શકો
હા એ તો છે.
હા.
અને હવે નેક્સ્ટ વુમેન મેચ ક્યારે છે.
એ મને આઈડિયા નથી મેં ખાલી કાલે જોઈને સુઈ જ ગઈ
અચ્છા અચ્છા કાલે ઈન્ડિયાની હતી ને??
હા.
સામે કોણ હતું.
સામે ને
ઇંગ્લેન્ડ હતું ને કદાચ
હા ના ના ના સાઉથ આફ્રિકા હતું ના ના ના ના ના
ભૂલી ગયા લાગો છો વાંધો નહી હવે એટલુ કાઈ દો ઇન્ડિયા જીત્યું કે નહીં
જીતી ગયું.
અચ્છા અચ્છા આ યાદ છે એટલું મહત્વનું
હા
બીજું તો તમે ટેબલ ટેનિસ ફોલો કરો એમ ને
હા એ આમ જોતી નહિ પણ આમ રમવાનો મને આમ ઘણો શોખ છે.
તો મતલબ આગળ કઈ મતલબ તમારો વિચાર છે ને રમવા જવાનો કે-'
હા આ વર્ષે થોડું છે કે મહેનત કરીને આમ આગળ વધુ
અચ્છા હા એ તો નાના મહેનત કરો સફળ થવાય થઈ જશો ડેડિકેશન હોવું જોઈએ ખાલી
હા એતો ઘણું જ છે.
તો તો પછી શું ચિંતા
સ્પોર્ટ કેવું તમને આમ ડિસિપ્લીન પણ શીખવે ને ટીમવર્ક પણ શીખવે કેમ કે તમે જો ડિસિપ્લનમાં કામ કરો લાઈક સવારે મોર્નિંગમાં જે તમારી એક્સરસાઇઝ ને બધું કરો
હા
તો એ કામ તમારી બોડી હેલ્થ માટે સારું રહેે અને ટીમવર્કમાં કેવું કે માત્ર કોઈ એક ખેલાડી તમે આમ જીતી નહી શકવાના મેચ હા હા એટલે આખી આમ ટીમ ભેગી મળીને જો રમે ને કોઈ હામે વાળા પ્લેયર સાથે યાર હામે વાડી ટીમ સાથે તો આમ તમે કોઈ પણ આમ સફળતા મેળવી શકો
હા અને ટીમવર્ક તો કેવું ખબર ખાલી ગેમ પૂરતું નહિ તમે મતલબ ગમે ત્યાં જતા રહો. સ્કૂલ કોલેજ પછી જોબ છે કોઈ ફેમિલી ફંક્શન છે બધા એક મતલબ ટોળું બનાવીને કે ટીમ બનાવીને કામ કરીએ ને તો એ ટીમ એફર્ટ તો મતલબ સરળ બનાવી દે કોઈ પણ કામ
હા
હા
એટલે એ બાબતમાં સારું જ કેહેવાય
અને ડિસિપ્લિન નું બી એવું મતલબ હોવું હોવી જ જોઈએ તમારી લાઈફમાં
હા હા
એક મોટો ભાગ ભજવે મતલબ લાઈફમાં આપડો ડિસિપ્લિન વગર મતલબ કોઈ મતલબ તમારીમે રૂટીન ફોલો નહી કરતા કશું નહીિ અને પછી એમ કહ કે મારે આ આ બની જવું તે બની જવું તો એમ સપના જોઈને કઈ ના થાય એમ
હા મહેનત કરો ને તો સફળતા મળી જાય એમાં
હા અને આજકાલ તો કેવું ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ઇવેન્ટ પણ યોજાતા હોય જેમ કે ઓલિમ્પિક્સ લઈ લો એશિયન ગેમ્સ લઈ લો વલ્ વર્લ્ડ કપ લઈ લો
હા એજ ને
હા
તમે મહેનત કરો તો બહુ બધી મતલબ ઓપોર્ચ્યુનિટી છે તમારી જોડે
સારું સારું ચલો
હા ચલો વાંધો નહી હો મળીએ ઓકે